હા.
હલો.
અવાજ આવે, બરાબર?
હા, આવે, આવે, આવે. પવન બો આવે કે હું?
હા, આજે પવન વધારે જ છે, આજે
ક્યાં છે, તો ખેતર બાજુ?
હા, અવે તો ખેતર બાજુ જ રેવા પડે.
હા, ભાતની કાપણી ચાલતી હશે ને તમારે તો?
ભાત કાપવાની હવે.
કેટલું હજી પતિ ગયું કે હજી બાકી?
બાકી જ હજુ તો બે કેડા જ પત્યા છે. બીજા ચાર-પાંચ બાકી જ છે. વધારે રોપએ કે નહી એટલે હજુ તો ભાગવાળું ને બધું બાકી જ.
હા, હા, બરાબર.
તમારે પાયતુ કે પછી ચાલુ જ છે?
અમારે ચાલતું જ છે, ચાલતું જ છે આજે જ ચાલુ કર્યું. હજુ અમે એમબી તો ઓછું જ રોપેલું બો વધારે નહી રોપેલું. બે-એક ખેતર જેવા છે, એટલે એક ખેતર આજે પટી જશે તો. બીજું અમે કાલે કાલ સુધીમાં પતી જશે અમારું બધું કાપવાનું ને બધું ત
એ તો ગરમી ભી બહુ લાગે હારું આ પવન આવ્યા કરે તોન ને?
હા, એજ હે તાપી બો તાપી બો લાગે ને એ બધું.
એટલે જ તો.
પાણી વાણી લઈને જતા હે ને?
હા, પાણી લઈને જાય હવે આ કાપીને પછી જો તો બીજું રોપવા પડશે જુવરમાં તો ગાય કેની એટલે ગાયને ચારો મતલ જુવાર રોપ્હે એના હારુ ખેડવા પડે ત પાર્યા કરવાના પછી જુવાર લાખવાની એટલે બો પછી તો હ બાકી
તમારે બહુ મહેનત કરવાની કે પાછા ખેતર બી વધારે એટલે
હા ચાલુ જ રહી આખું વર સરે ખેતીું હજ તો શાકભાજી ને ઊભી કરવાનું બાકી જ છે એમાં તો બધું ઘરનું જ ખાય એટલે ગેરે સાક ભાજી ને એવું બધું કરરે
એવું કે હું શું કરે શાકભાજી મા ટમે
શાકભાજી માં તો બધું જ હ આડને મરચા મરચાી મરચા ભી પેલા આપડે અલગ અલગ આવે તોલ મોટાને લાગે એવું ભીડા હો કાકડી રીંંગણ ગુવાર ને બધું ઘેર જ કરેરી પાલક ભાજી ને મેથી ભાજી ને કારેલાને તને જોવતોું રે તો આવવાનું લેવા ઘેરે એકદમ ફ્રેશ
હા, વા વા. પછી તમે તો ખાતર પેલું ખાતર યુઝ કરે કે પછી કયું?
હમ.
દવા છાટે તમે?
એલ. નઈ, દવાની ની છાટીએ. પેલુ છાણી ખાતર જ મા ગાય નું તો ખાતર રહે જ એટલે. તે જ લખાઈ દઈએ. પેલું ખેડવા પહેલા લખાઈ દે, એટલે મસ્ત થઈ જાય. મિક્સ થઈ જાય એમ ખેડી કાઢે. એટલે પછી પાણી મૂકીને પેલું કરી પેલું પાછું શાકભાજી રોપી ના, હું પાછું નિંદવાનું એ બો વાર લાગે. એમ જ નીકળી જાય. પાણી મુૂકવાનું એટલે
પાણી પછી ક્યાંથી? કે હું કઈ કુવા માંથી? ક્યાંના છે પાણી તો.
હા.
હમ.
અમારે તો કુવા માંથી હોય ને. નહેરવાળુ છે ને, નહેરવાળુ માંથી પેલું. નિર્મળ. પાણી વ્યસ્ત કરે એટલે તે તેમાંથી ડાયરેક્ટ ખેતરમાં આવી કરેલું કે નહીં? એટલે તથી પાણી મુકવાનું હારુ પડે એમ.
હમ, એ સારું ને. પાછું ખાતર પેલું કે છાણિયું? ખાતર વાળું બધી શાકભાજી એટલે તે બિહારું. એટલે ઘેર ની જ શાકભાજી તો સારું. શું કે હમણાં તો શાકભાજી બી એટલી મોંઘી થઈ ગઈ છે.
હા, શાકભાજી હારું પડે.
ત્રીસ રૂપિયા, ત્રીસ રૂપિયા શેર ટામેટા બી એટલા મોંઘા. ઘર ના વિના તો સારું. શું કે ઘરના હો તો તોડીને પતી જાય એમ. જયારે એમ બજાર નેવા લેવા જઈએ તો આપડે તો મૂકી સો રૂપિયા લઈને જઈએ તો બે-ત્રણ જ શાકભાજી આવી રહે એવું થઈ જાય.
હા, ટામેટા બી બેસી ને પેલા બે મિક્સ જ રહે પાણી છે.
એટલે બધું શાકભાજી કરી જ લે એમ કે ને તમે?
હા હા, બધા ઘેરના જ છે.
કઈ દિવસે જોવા બી આવજે.
હા, આવા આવા કંઈ બાજુ ખેતર?
અરે, તું ક્યા તો જોયેલું તો કે એ થોડીક પછાડી જવાનુ ને આવી જ જાય. પેલી વાડી જવી ત્યારે આવેલી.
હા, યાદ યાદ યાદ યાદ. તેને પછાડી જેમ કેને, તેને બા બાજુમાં હે ને, હા. ત્યારે કંઈ રોપેલું નહીં હતું, એટલે ખબર જવું ને, એમ ક્યા તો, અરે જ એવું ખબર નહીં હતી એમ.
હમ, તે મે બી તને જોવા લઈ જવા નું ભૂલી ગેલી ત્યારે. આમ હવે. કામ આવી ગયેલું તો ઉતાવળ જ એટલી તો. પછી મેં બી તને કંઈ કીધું જ નહીં પછી.
હા, એવું જ એવું જ.
ટાઈમ ટાઈમ ની હતો ને, તો હું કે ફરતા ફરતા આવ્યો. મેં કહ્યું, ચાલ, તારે ઘેરે જવાડે. નજીક જ છે, તો ભી એટલે એમ મળી લીધેલું બસ, એમ બાકી તો ટાઈમ તો મળે જ નહીં એમ. કે મળીએ એક દિવસ હે, અને એવું બધું એમ તમે
ત્યારે તો તું જાયારે આવેલી ત્યારે તો અ વરસાદ નું વાતાવરણ મસ્ત લીલુ લીલુ બધું હતું મેં તો તને ફરવા બી લે જામ એવું વી ચાલું તો પણ આનો ટાઈમ ની ઉતો એટલે અમારા બાજુ ત ફરવાનું બી બો મસ્ત સે
મજા આવતી અંહે કે એ તમારે બાજુ તો જાંબુ ને એવા લાગે ને વર્ષ સાદમાને એ બધા પેલા
હા જાંબુ જાંબુ નેવા લાગે પહી જાંબુમાં એક ફૂલ જેવું આવે ને સફેદ કલર ના ફૂલ આવે એનું શાક બી બહુ મસ્ત તે ખાલી વરસાદમાં જ વરસાદમાં જ લાગે તે ફૂલ હા એ એક નું જ
હા પણ તે જાંબુ ન પેલુ પર લાગતું એવું
તે એમ જ વેલ રેય એમ બહુ મસ્ત લાગે તેનું શાક અમારે ક્યારે બનાવે તું આવે ને કોઈ પાછી વરસાદને ત્યારે મેં તને ખવડાવા
હા હારું હારું ખવડાવજ તમારી બાજુ તો પેલી આ રીમ‌ બી નીકળતીને પેલી એને હુ કેવાય આપડે એમ અમારા બાજુ એને કઈ કેય કઈ હારું જ કેટા છે, અમારા બાજુ એને યાદ નહી પણ
એ બાજુ તો મશરૂમ એવુ કે
હા હા મશરૂમ મશરૂમ એવું કે અમારે બાજુ
અમારા બાજુ ત આરીમ એવું જ કેય મે લે મુકલા તારા હારું આડીમ નીલડે ત
કેવી રીતે બનાવે બનાવીને જ લઈ મોકલ જેની તું
હા મારી મમ્મી બો મસ્ત બનાવે મે લેય મુકલા પણ તને ટામેટા વાળી ભાવે કે ટામેટા વગર ની ભાવે?
ટામેટા વગેરની જ
ત અમા અમારે ત્યાં તો આમ આમલી આમલી લા ખીને બનાવે એટલે ખાટી ખાટી ટેવી ચાલે
હા ચાલે ચાલે તું તારા ઘરે જેવી બનાવે ને એવી એ મોકલી આપજે ને એવું કેવી બનાવે એમ તમારે ઘર કેવી ટામેટા વાળી કઈ બનાવે તમારે ઘરે ટામેટા વાળી કે પેલી સાદી
અમારે ધેરે ત આંબલી વાળી બનાવે ટામેટા વાળી તો બનાવે બનાવી છે, પણ કોઈ ખા વાજ ની કરે એટલે પછી પેલા આંબલી વાલી બનાવું પેલા એને ધોઈ કાઢવાની પછી તોડી કાઢવાનું પછી ચટણી ને એવું લખીને પેલા વગારી કાઢવાનુંને પછી આંબલીનું પાણી પેલું કરીને લખી દેવાનું ને ચડાવી કાઢવાનું એટલે થઈ જાય ને થોડીક તીખી જોઈતી રેય ત મરચું લખી દેવાનું ને લસન લસન હા અમારે તા ત ચૂલા પર જ બનાવે
હમ. ને ઉબાડયું ઉબાડયું પાછા બનાવે ને તમારે તે મસ્ત ભાવે હે મને તારે પપ્પા બો મસ્ત બનાવે હું ઉબળયુ
હા ઉભેડ પણ તે તો મને બરાબર આવ ડે ની તે પપ્પા ને જ મસ્ત આવડે મેં પૂછીને તને કેવા.
આવતી ઠંડી આવે ને ડિસેમ્બર બાજુ ડિસેમ્બર જાન્યુઆરી એટલે ત્યારે બનાવ હે ને બોલાવજો ત્યારે બનાવે ત્યારે મે ત્યારે આવા જમવા ને ચટની એટલી મસ્ત બનાવે ને તારા પપ્પા બો જ મસ્ત લાગે હે એકદમ તીખી તીખીને એમ એના ઉ બાડીયુ હાથે તો મજા આવી જાય ખાવાની જ
હ પાકું મે તને બોલાવાને અ બધા જઉજો ત મમ્મી પપ્પા ને બી લઇ આવજે
સારું સારું બધાને લ આ બધાને લવા હ એમાં માટલામાં બનાવે માટલામાં મૂકીને કરે કેવ જોવું પાપડી ને બધું મસાલા એવું લાગતા હૈ ને
હા મસાલા બધા વા વાટીને પેલું મિક્ચર માં નહ કરે બધા પેલો વાટીને જ બનાવે
ઘરે જ બનાવેંગે નહી
હા
પછી કેટલી વાર રહવા દેવા પડે ને
અ એ તો આપડે જેટલું પેલ હલગાવી તેના પર ચાલેવાળી
લાગે એટલું જલ્દી થાય એમ કે નહી
હમ્મ અમારે ઘરે તો છાણા કરીમ કે કઈ નઈ એટલે છાણા છાણા પેલું પાથરી ને એમ કધ એટલે મસ્ત
એટલે વધારે બહ પેલું લાકડા બી નની ઉકવા પડે હે ને એમાં એનો તાપ લાગ્યાગર તો છાણા ન એટલે
હા
હમ્મ હું કે બીજા બધા ઘરના હારા છે ને મમ્મી પપ્પાને બધા
હા તમારે ગરે કેવા
એ હા હારા છે અમારા ઘરે બી બધા હારા શાંતિ દમણા મેં કર્યું આજે ફોન કરવા દે એમ તો ટાઈમ મળે નહ ફોન કરવાનો
મમ્મી પપ્પા ને યાદ આપ જે
હા પક્કું પક્કું આપા તું બી આપજે
આપા
હા ચાલલી પેલું પ્લાન આપડે પાક્કું હે ડમ્બર બાજુ ઉબાળયો નો પ્લાન પાપડી પડે એટલે તોડે એટલે કેજ એટલે મે આ
અને વરસાદમાં આવજે મસ્ત પેલે ઝરણ એવું બી અમારી બાજુ તો જોવા લઈ જવા ત ને
હારું હારું પક્કું આવા પક્કું આવા હા રું ચાલ તો
હા ચાલ